હા ક્રષ્ન.
જય શ્રી ક્રિષ તમે કેમ છો?
તમે કેમ છો?
શું ચાલે છે?
હમણાં તો બહુ લગ લગનમાં ફરફર કરો છો. દેખાતા નથી આ બાજુ શું કોના લગન ચાલે છે, અત્યારે?
હા, મારે કાકાના કાકાના છોકરાને
બરાબર સરસ લ્યો. અમારેય મારા ફઈન છોકરીન લગન હતા. મેં કીધું લાવો તમને ફોન કરુંને આમંત્રણ આપું કે આવી જાજો બધા ફેમિલી સાથે એટ પ્રિલ મહિનામાં લગન છે.
આ ભાગા દોડી ચાલુ. હ
સાચી વાત છે દોડા દોડી થઈ જાય લગ્ન ઘરમાં હોય એટલે બધી તૈયારી આપડે કરવી જ પડે
હ
તમારા કયા મહિનામાં છે લગ્ન
એપ્રિલ ની એન્ડિંગ માં જ છે
એવું છે ને હા બસ અમારે પેલા પંદર એપ્રિલ પછી છે અમારે આવી શકશો ને બધા હા આવજો હા કંકોતરી મુૂકસી અને બધા ફંક્શન રાખ્યા છે મહેંદી ની રસમ છે હલ્દી ની રસમ છે દાંડિયા રાખ્યા છે સંગીત સંધ્યા રાખ્યું છે એ બધું રાખ્યું છે બધા ફંક્શન માં મસ્ત મજા ના કપડા બધા જે થીમ રાખી બધું હું કહીશ તમને એ પ્રમાણે તમે રેડી થાયને આવજો બધા
એ મને ખબર નહી પડતી આ અરે આ બધું થીમ અને આ એ દિવસે બધા લોકો એ કલર પેન છે આ બધું
હા જો મેંદી છે ને મેંદી ના દિવસે ગ્રીન કલર નું રાખું છે કારણ કે મહેંદી લગાવવાની હોય એટલે એ છે અને હલ્દી છે હલ્દી ની રસમમાં બધા એ વ્હાઈટ એન્ડ રેડ રાખું છે હવે શું કેવાય યલો કલર ની તો થીમ સાવ નીકળી ગયેહી જેમ થઈ ગઈ છે એટલે હવે તો જેને જે પસંદ આવે એ કલર ના રાખે છે અને ગરબા નાઈટ છે આપણે દાંડિયા રસ ને એવું બધું રાખ્યું છે તો એમાં તો ચણિયા ચોલીને જેન્ટ્સ લોકો તો બીચીસ ચબ્બો પહેરે શેરવાની પહેરે કુર્તો પહેરે કઈ ભી તમને લોકોને અનુકૂળ આવે
કેવડી છે મારા પાસેે
એ ને હા બસ ઈ પહેરવાની છે અને રાતે દાંડિયા રસ છે બીજે દિવસે જાન આવવાની છે તો જાન માં તો એ છોકરા વાળા જે વરઘોડો કાઢે એમાં તો આપડે જે પહેરવું હોય બધું એ પ્રમાણે તમારે શું શું થીમ છે
છે આ સંગીત આ બધું જ છે
હમ હમ બરાબર છે
એ લોકો વિચારશે મને આટલે ખબર નથી
હમ હમ બરાબર છે
આ મોડન મેરેજ સિસ્ટમ આ બધું
હમ હમ બરાબર છે નાના સા સાચી વાત છે બરાબર છે તમારે બધું આમ ધામધૂમ થી બધા પ્રસંગ થાય હહ બરાબર છે નાનામ હમ સાચી વાત હા હા બરાબર છે અમે શું કર્યું છે આ ફેરે છોકરીને છોકરાનું બે નું ફંક્શન છે ને સાથે જ રાખી દીધું છે એટલે શું થોડોક ખર્ચો એ ઓછો થાય અને બે ને પોસાય ખરું અત્યારે મોંઘવારી એક હોટલ બુક કરી દીધી છે એમાં ઉપર ના માળે એ લોકો નીચે માળે અમે લોકો એટલે શું બધા ફંક્શન જોડે થાય એટલે કોઈને કે દોડાદોડી જ ન થાય બધા લોકો છોકરીવાળા અને છોકરાવાળા એકબીજાના ફંક્શન જોઈ શકેને એન્જોય કરી શકે હા અમે એવો પ્લાન કર્યો છે.
હા આ ઠીક છે કેમકે બજેટમાં થઈ જશે.
હા બજેટમાં થઇ જાય આપણને થોડું સસ્તુંય પડે. અને જમણવારનો ખર્ચો એ જોડે જ રાખ્યો છે બે જેટલો થાય એટલો પછી અડધો અડધો દઈ દેવાનો અડધો આ દે અડધો આ દે એટલે કોઈ શું કેહેવાય એકને ખેંચ ન પડે એમ કે ભાઈ આટલો બધો અત્યારે જમણવારે કેટલું મોંઘું છે જમણવારની એક એના તમ ગણો તોય ત્રણસો રૂપિયા હા-હા. એક પ્લેટ લેવ તોય ત્રણસો રૂપિયા
એ એ બઉ વારી ચી ચી
હા જમડવાર માં જો અત્યારે હવે કેરી સીઝન ચાલુ થશે એટલે કેરી રાઈખી છે. ગુલાબ જાંબુ રઇખા છે પછી મિક્સ શાક રાઇખ્યું છે પનીર નું શાક રાઇખ્યું છે કાજુ કરી રાઇખી છે પછી નાન રાઇખી છે.
બસ વાત કરો વાત કરો પેટમાં ગોળ ગોળ થાય છે.
હા. ઈ વાત સાચી ભૂખ લાગી જાય બધું નામ હાંભળી મોઢામ પાણી આવી જાય ના ના શું આપડે સીઝન પ્રમાણે પાછું રાખવું પડે ને બધું જમડવાનું મેન્યુ ઈ પ્રમાણે બધું અનુકૂડ આવે એટલે હવે કેરી ની સીઝન ચાલુ થાશે એટલે આપડે ઈ કેરીનો રસ જ રાઇખો. અ શી
કેરીનો ર કેરીનો રસ . જરૂર જ છે કેમકે એ એજ ટાઈમ ને એજ ટાઈમ ત્યાનો
હા ઈજ રાખ્યું છે પછ થોડુંક અ ગુજરાતી જમવાનું રાઇખ્યું ને થોડું ભેગું પંજાબી રાઇખ્યું છે કાજુ કરી રાઇ ખી છે અને પનીર નું શ શાક રાખ્યું છે પછી ને નાન રાઇખી છે. અને જેને ગુજરાતી માં રોટલી ખાવી રોટલી તો આપડે ગુજરાતી તો રોટલી જ ખાય.
કેવી રોટલી છે ચાવલની છે?
હે?
ચાવલ ની છે
ના ના આપડી ગુજરા ઘઉં ની રોટલી. અને નાન રાઇખી છે મેંદાની મેંદાની નાન રાઇખી છે અને દાળ બે રા ખી છે એક દાલ ફ્રાય જીરા રાખી છે અને ગુજરાતીઓને તો મીઠી દાળ ભાવે એટલે એ રાખવી પડે.
હા ઇ તો રાખવી જ પડે.
હા એ એટલે દાળ બે રાખી છે દાળ ફ્રાય જીરા રાઈસ પાપડ, છાસ, છાસ એ આપડા ગુજરાતીઓને તો જોઈએ જ ભલે કેડી રસ પીવે. કે ના પીએ છેલ્લે છાસ તો જોઈએ જ પેટ હજમ કરવા માટે.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
હા એટલે ઈ બે વસ્તુ રાખી છે આટલી બધી જમણવાનું મેન્યુ રાખ્યું છે બધાને અનુકૂળ આવ્યું કે નાના બરાબર છે, અને બપોરે જો બહુ થાય શું કેહેવાય છોકરીને વિદાય થાય પછી, આઈસ્ક્રીમ રાખી છે, કારણ કે ગરમી એટલી હ એપ્રિલ મહિનો છે એટલે.
હમ્મ.
હા એટલે ઈ પ્રમાણે બધું એડજસ્ટ કર્યું છે? અને ઈ પ્રમાણે અમે રાખ્યું છે બધું આટલું મેન્યુ રાખ્યું છે બરાબર છે?
તમે તો કેટલા વાગે સુધી હ
શું?
કેટલા વાગ્યા સુધી આવુ.
તમે ફંક્શન ફંક્શન હવે જો. મહેંદી ની રસમ છે એટલે બે વાગે ચાલુ થાય સમજો ને મહેંદી ની. હા મંદી ની રસમ બે વાગે ચાલુ થાય એટલે એમાં તો જોકે, લેડીસ લેડીસ જેન્ટસ લોકોનું બુ કામ હોય ભલે બેઠા હોય ફંક્શન છોકરો ડાન્સ એવ બધું કરે એ, મહેંદીમાં તો ક કામ હલ્દી ની રસમ હોય બીજા દિવસે રાખી છે હલ્દી ની રસમ, અને હ મહેંદી ની રસમ પતે એટલે રાત્રે દાંડિયા રસ રાયખા છે, નવ વાગે. નવ થી બાર કારણ કે સિટી માં તો બધ રૂલ્સ છે બાર વાગે થાય એટલે બંધ થઇ જાય.
હમ્મ. હમ્મ. હું વિચારું છું કે, મારા જે છે ને કાકા, એની શાદી ગામડામાં કરાવું.
એવું છે. હ, હા,
હા હા આ ગામડામાં એકદમ એવી રીતિ રિવાજથી થશે.
હા, થાય બરાબર. પછી બધા રેતી રિવાજ થાય બરાબર છે.
અને આ જ પણ ન બાર વાગે બંધ. કરુંને આ બધું
હા, ઈ ગામડામાં સારી સિસ્ટમ છે. તમારે જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી રમો ગરબા
હમ્મ, !
બરાબર. ! ના ના અયાં સિટી માં તો કેવાય રૂલ્સ છે. એટલે રૂલ્સ પોલીસ આવી જાય નકામા આવીને બંધ કરાવે ને એવું માથાકૂટ થાયને, મગજમારી થાયને એના કરતાઃ ટાઈમ ટુ ટાઈમ બંધ કરી દે ઈ સારું.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
હા એ જ ને, ને પછી બીજે દિવસે જાન આવવાની હોય, એટલે આપડે ઉઠવુંય પડે વેલું.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
હા! એટલે એ આવી રીતનો બધો પ્રગ્રામ છે. તમે બધા વેલાસર બધી તૈયારી કરી, બધા લોકો જોઈન્ટ ફેમિલી શું કેવાય? પૂરી ફેમિલી બધા આવી જાજો. કંકોત્રી તાય તમે મૂકી જશે.
હા મારી ફેમિલી ને ન ખબર સારી છે. કેમ કે આ ઘરમાં પણ સારી છે ને
હા હા ના ના ના બાંધ તમારે તો હજી પાછા દસ દિવસ છે ને, વાંધો દસ દિવસ છે હજી તો દસ બસમાં જ બધું થઈ જશે. તમારે તો પંદર પછી તરત જ છે, સત્તર તારીખ એટલે એડજૈસ
દસ દિવસમાં ના થાય. દસ દિવસમાં ના થાય.
કરજો આવવાની. હા હા હા હા સારું ચાલો ભલે. હા હા! ભલે ભલે! ચલો ભલે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.